હાલો, હા હાલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ, મજામાં મજામાં, તમે કેમ છો?
એકદમ મજામાં.
આજે પણ આપણે ટાઈમ મળ્યો વાત કરવાનો હે ને?
હા, બરાબર છે.
બીજી સીડ્યુલ માંથી આજે થોડો ટાઈમ નીકળ્યો છે.
હા, હવે તો કેવું મોબાઈલ હોય છે એટલે કોઈને બી કઈ અ જરૂરત હોય છે એટલે ફોન પર વાત થઈ જાય છે એટલે વાંધો નથી આવતો. કે મોબાઈલ ના અત્યારે કેટલા ફાયદા છે આપડે કશે બી જાય તો અ એને લઈ જઈ શકીએ છીએ, કઈ બી લોકેશન ટ્રેક કરી શકીએ છીએ એકબીજાને કહી શકીએ છીએ, કો કોઈની હેલ્પ જોઈતી હોય તો માંગી શકીએ છીએ. તો એ બધા બહુ જ બધા ફાયદા છે કે આપણી પાસે અત્યારે સ્માર્ટફોન છે તો એટલા માટે આપણે સારી એવી લાઈફ અત્યારે અ જીવી શકીએ છીએ કે અ હમેશા અવેલેબલ રહી શકીએ છીએ, ક્યાંય પણ જવું હોય તો આપડે કોઈની બી સાથે ક્યાંય જઈને પણ વાત કરી શકીએ છીએ એવું એમ.
સાચી વાત છે, હવે તો કેવું છે કે મોબાઈલ જે છે ને એક આપડા બોડી નુ પાર્ટ થઈ ગયો છે.
હા સાચી વાત છે. એ હવે હવે મેસે સિટી થઈ ગઈ છે. એ લક્ઝરીમાં હવે નથી આવતું. કે હવે એ આપડી નીડ બની ગઈ છે કે મોબાઈલ વગર હવે કોઈને ચાલતું જ નથી.
નીટ છે પછી હવે તો જે ફોન છે એ પણ એટલા એડવાન્સ આવા મન ડા છે કે અ તમે જેમ કે આપણા હેલ્થ નું છે બરાબર તો અત્યારના ફોનમાં કેવું છે કે એ તમારી હેલ્થનું બી ધ્યાન રાખે છે. હવે તમે ફોન ઉપર તમે તમારી બધી ડિટેલ્સ એમાં આપી દો બરાબર છે કે તમારું હાર્ટ નું કેટલું આમ છે તેમ છે કેટલું પાણી પીવો છો કેટલું ચાલો છો તો એ છેને એક ટાઈપનો તમારો અ શું કેવાય પર્સનલ ડોક્ટર થઇ જાય છે
હા કે એ એમાં અમુક એપ હોય છે ને એમાં આપણે આપણું સુુગર બીપી જે કાંઈ માપવું હોય તે માપી શકીએ છીએ પ્લસ આપણે કેટલા સ્ટેપ વોક કર્યું તે તે જાણી શકીએ છીએ એટલે બહ સારી વસ્તુ છે આ કે આપડે અ બધું યુઝ કરી શકીએ છીએ કશે ગયા હોય ને આપણને હેલ્પની જરૂર હોય તો એ પણ આપણને અવેલેબલ થઈ શકે છે પ્લસ કોઈ કોઈ ગુમ થ ગયું હોય કે એવું હોય તો પણ આપણે એનો ફોટો વાયરલ કરીને એને શોધી શકીએ છીએ પ્લસ કોઈને કોઈને દવાખાનામાં હોસ્પિટલમાં કોઈને હેલ્પની જરૂર હોય તો બી આપડે મોબાઈલ ગ્રુપમાં બધા મેસેજ નાખીને આપણે મામાંગી શકીએ છીએ હેલ્પ વિઘી ન અ મિનિટ આપણને હેલ્પ મળી પણ શકે છે
હા એટલે અ જે તમે વાત કરી ને પ્રમાણે બધી વાત કરું તો હેલ્પ છે અને મોબાઈલ જે છે તમારું ઘણું બધું કામ અત્યારે ઈઝી કરી દેજ બહ બધું કામ બરાબર છે અત્યારે જેમ કે કોઈ ડોક્યુમેન્ટ એવું છે કે તમારે અ સમજી લો અમેરિકા મોકલવું છે તમે એ પીડીએફ બનાઈને ત્યાં ટ્રાન્સફર કરી શકો શકો છો બરાબર એક જ મિનિટમાં ત્યાં
હમ્મ હા અને મોબાઈલ પર વાત પણ કરી શકીએ છીએ આપડણે ક્યાંય પણ કોઈ પણ બેઠું હોય તો સામે સામ સામે આપડે જેમ સાથે બેઠા હોય તેવી રીતે આપે વિડીયો કોલ પર વાત કરી શક
હા હા બરાબર છે
સગવડ છે આપણે જયારે નાના હતા ત્યારે એવું વિચારું પણ નોતું કે આવી રીતે આપણે વિડીયો કોલ પર વાત કરી શકશું એમ
હ સાચી વાત છે હવે આ જે રીતના આપણેે જોઈએ કે એક ટાઈમ હતો અ મોબાઈલ ફોન હતા પણ યુપીઆઈ કેવું કશું હતું ડીગી ટલ પેમેન્ટ આપે કેવું છે કે આખું પર્સ પોતાનું લઈને મતલબ
હા કેશ લઈને ફરવું પડતું ચોરીનો ડર લાગતો એ બધું હતું હવે તો કેવું હવે એ કઈ ટેન્શન જ નથી આપણે બેંકમાંથી અ ડાયરેક્ટ આપણે ટ્રાન્સફર કરી શકીએ છે અત અત્યારે તો પાંચ પાંચ ને દસ દસ રૂપિયા માટે બી લોકો યુપીઆઈ કરે છે
હા હું તો મારી ખુદ ની વાત કરું તો હું છેલ્લા કેટલા વરસ થઈ ગયા છેલ્લા પાંચ વર્ષથી લગભગ હું પર્સ નથી રાખતો જોડે
હમ્મ હા એટલે હું મારું બી મારું બી એવું જ છે કે હું બી કસે જાઉં છું તો ખાલી મોબાઈલ લઈને જ નીકળું છું કે કેશ રાખતા જ નથી કે ચાલ ગમે ત્યાં હવે તો એ યુપીઆઈ ચાલે જ છે તો હવે પર્સની કોઈ જરૂરત જ નથી મોબાઈલનો મોબાઈલે તો કેટલો કેટલી બધી ટેકનોલોજી વસાવી છે કે હવે આપ આપણે પર્સની જરૂર નથી કે આપડે કોઈ અ અ ડોક્યુમેન્ટ હોય આપડે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે એના પણ આપણે ડિજિટલ લોકલ હોય છે તો એમાં બી કોઈ ટેન્શ નથી એ આપણે ફિઝિકલી રાખ નથી પડતા પ્લસ કેશ નથી રાખવું પડતું કોઈ ચોરીનો ડર નથી એક આપડે આપડો મોબાઈલ જ સાચવવાનો છે કે એને એને જ ચોરી નહી થવા દેવાનું એવું
હા ના હવે તો એમાં પણ એવું છે કે ફોન પણ કદાચ ચોરી થઈ જાય તો તમે એને ફાાઈન્ડ બી કરી શકો છો અને તમારા એમાં એ જે લોક્સ હોય છે હવે યુપીઆઈ ના તો એ બહ ઈઝી નથી હોતા કોઈ માટે
હા
બરાબર છે એટલે એ પણ બહ અઘરું છે અને હવે તો કેવું છે કે તમારો ફોન ના જે સિસ્ટમ સેટિંગ્સ એવા આવે છે કે કદાચ કોઈ પાસે મતલબ કોઈ ચોરી ગયું હોય તો એ એને સ્વિચ ઓફ પણ ના કરી શકે
હા એવા બી એપ આવે છે ઘણું બધું આવે છે કે આપડે સિક્યોર કરી શકીએ છીએ એટલે એટલે આપણે મોબાઈલનોો ઉપયોગ કરીએ તો બહુ સારી વાત બટ જો આપણે આખો દિવસ મોબાઈલમાં સોશિયલ મીડિયા પર એક એક રહીએ આખો દિવસ રીલ સ્ક્રોલ કરતા રહીએ તો એ ગલત છે કે એનો ડિસ ડિસએડવાન્ટેજમાં ખાલી એ એક જ છે કે આપણે આપણને આળસુ બનાવે છે કે આખો દિવસ હા આખો દિવસ આપણેે રીલસ સ્ક્રોલ કરતા રહીએ કે એક એક વખત મોબાઈલ હાથમાં લીધો એટલે બે ત્રણ કલાકનો ક્યાં નીકળી જાય છે, ખબર નથી પડતી અને આપડું જે કામ હોય તે રહી જાય છે. હા હા એજ તો અને બાળકો માટે થોડી પ્રોબ્લેમ છે, કે બાળકોને ચાઇલ્ડ લોક કરીને આપીએ તો સારું છે, અને ચાઇલ્ડ લોક ન કરીએ તો છોકરાઓ બી આખો દિવસ યુટ્યુબમાં બધા વિડીયોઝ જોયા કરે છે, એટલે છોકરાઓ માટે બી થોડુંક કે આપણે ન આપીએ લિમિટેશન લિમિટેડ ટાઈમ માટે આપીએ. એવું બની શકે એમ આપણે આપણેે પોતે પણ આપણે પોતે પણ જો મોબાઈલ ન યુઝફુલ રીતે યુઝ કરીએ, તો બહુ સારું છે.
હા એમ જોવા જઈએ, તો અગર તમે આનો આની જે ટેકનોલોજી છે એને સારી જગ્યા એ અને યોગ્ય જગ્યાએ જો આપણેે એને વાપરીએ, તો કેવું છે કે આ એક ફોન છે એ તમારી આખી લાઈફ સુધારી છે.
હા.
બરાબર છે એમાં ઘણી બધી એ એની પાસે સારી ટેકનોલોજી છે, હવે તો એ આઈ આવી ગયું છે.
હા
તો એટલું સ્માર્ટ છે કે હવે ગૂગલ ની બી જરૂર નથી પડતી. તમે ખાલી માત્ર એને પૂછો કે, મને આમ થાય છે મારે આમ કરવું છે તો એ તમને બધું સમજાઈ દેશે કે હવે આમ કરો તેમ કરો. બરાબર એ અ જે આપડું માઈન્ડ હવે વિચારે છે, એના કરતા વધારે ફાસ્ટ વિચારવા લાગ્યું છે.
હા, સાચી વાત છે એક આ એક ક્વેશ્ચન કરો એનો આન્સર તૈયાર જ હોય છે. એમની પાસે
હા એટલે એક
અને એ એ આગળ શું સ્ટેપ કરવા એ બી આપણને સમ ઉજ આવે છે.
તવે કોઈ પણ આઈડિયા છે, હવે તો કેવું છે કે કોઈ આપડે એઆઈ જે છે, ચેટ જીપીટી આવું એટલે અ
માણસ ને કંઈક ને કંઈક અંદર થી વિચાર આવતો હોય આઈડિયા આવતો હોય કઈક પણ ડિસ્કશન કરવું હોય તો લોકો ફ્રેન્ડને ફ્રેન્ડ પાસે નથી જતા પેલા ફ્રેન્ડસ પાસેથી બધી વાતો પેલી કર તા તા એની પાસેથી સજેશન્સ લેતા હતા હવે તો ડાયરેક કેવું એ આઈ સાથે જ વાત ચાલુ થઈ જાય સીધી જ. કે માથું દુખે છે તો તમે પૂછો ચેટ જીપીટી ને કે ભાઈ માથું દુઃખી છે, એટલે ચેટ જીપીટી કહી દે કે આ દવા લઈ લો
હમ બરાબર છે હા એટલે જ ને એનો એનો ઉપયોગ આપડે જો યુઝફુ લ રીતે કરીએ કે આપને યુઝફુલ થાય તે રીતે કરીએ તો એ મોબાઈલ સારો જ છે, પણ જો આપડે અ ખાલી ખાલી રીલ જોવામાં અને સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવામાં જો કરીએ તો.
કે આપણને એકદમ આળસુ બનાવે છે, પ્લસ અ એના લીધે આપડે કેવું બે ત્રણ કલાક ફોન લઈને બેસી જઈએ છીએ તો એના લીધે આપણને મેદસ્વિતા નો ભી શિકાર બનીયએ છીએ આપણે
હા બરાબર છે, બરાબર વાત સાચી છે, તમારી કે આમાં કેવું છે, કે ખબર નઈ હવે રિલમાં શું એવું બધું છે કે કોઈ પણ ની વાત કરી લે કે એક વખત જો તમે ઘુસી ગયા એ વાળા સેક્શનમાં રીલ વાળા તો તમે અ બે ત્રણ કલાક ક્યારે નીકળી જાય ખબર પણ નથી રતી. બરાબર છે અને આ ઘણી વખત બને છે, લોકો સાથે ત આપડે અ બ તો ને મારી વાત કરું તો મારે પણ એવું છે, હવે જેમ કે બિઝનેસમાં હોય આપડેટલે થોડી વાર કદાચ ફોનમાં એકાદીક વખત તમારાથી ટચ થઈ ગયું એટલે પછી ઓછામાં ઓછો એક બે કલાક તો આપડું ખાઈ જ છે.
એ આ વસ્તુ સુ અ સ્ટુડન્ટ લોકોને ભી બને છે, કે એ લોકો ને વાંચવા બેસવું પણ એક નોટિફિકેશન આવી અને મોબાઈલ હા થ માં લીધો એટલે પછી પૂરુ પછી બે કલાક સુધી એ લોકો ફોન મુકતા નથી અને એ લોકોનું વાંચવાનું રહી જાય છે.
નોટિફિકેશન તો ઠીક છે, કેવું છે કે ફોન આમ તમે એક મિનિટ મૂકો હોય ને તો બીજી મિનિટે ચેક કરવું પડે બધી તમારા જે એપ્સ છે, બધા એક
તે એડિક્શન થઈ ગયેલું છે, ફોનનું કે પાંચ મિનિટ બી આપણે ફોન ચાર ને એટ વાર આપણે રાખી નથી શકતા આપણે ચાર્જમાં મૂકીને બી જોઈએ છીએ.
હા સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે કે તયારે આપડ તો ફોન જે છે, આપડે ચાર્જ હોય તો બી મતલબ એને યુઝ કરતા હોઈએ છીએ
હમ એડિક્શન થઇ ગયેલું છે એક જાતનું.
વાંધો નહી.
સારું ચાલો હમ.
તમે ઘણું નોલેજ આપ્યું ફોન વિશે મજા આવી. વાંધો નય મળીએ પછી આપડે ત્યારે હને.
ઓકે બાય જય શ્રી કૃષ્ણ.